હલો.
હેલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન. મજામાં છો?
એમ હું મજ્જામાં છું.
હલો.
હેલો જય શ્રી કૃષ્ણ બેન કે છો હેલો જય શ્રી કૃષ્ણ
મજામાં છું તમે કેમ છો? મજામે શું તમે કેમ છો?
અહીંયા પણ મજામાં છું.
હમ્મ બસ થોડો. થાક લાગે છે વિચાર કર્યું કે આયુર્વેદનો નુસખો સારો લેવો. .
એ તો ખુબ સારી વાત છે. આયુર્વેદિક આપણી ભારતની હજારો વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ છે એમાં રોગ આવેના પહેલા શરીર વાત કરરા છે.
હું પણ આયુર્વેદિક ફક્ત દવા નથી. પણ જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે.
બિલકુલ સાચી વાત કરે છે આયુર્વેદિક કહે છે કે જ્યા ખ ઘણા રોગી થી બચા શકાય
સાચું કહ છો તમે આજના સમયમાં લોકો ફાસ્ટ ફૂડ ખુબ ખાય છે. એથી શરીર પર શું અસર પડે?
આયુર્વેદિક અનુસાર વધારે તલેલું મસ્ સાલેદાર અને બહારનુંનું ખાવાથી પાચન કમજોર થાય છે એથી ગેસ કબજ મોટાપાને બીજા રોગી થઈ છે.
. તો પંચીસું ખાનું જોઈએ.
તાજું ભોજન ઋતુ અનુસાર ફલ શાકભાજી દાલ છાસ દૂધ અને પર્યાપ્ત પાણી પીવું એ શરીરને તંદુરસ્ત રાખે છે.
સવારે ઉઠવાથી વાત પણ આયુર્વેદમાં કરાય છે ને.
હા બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું. થોડું ચાલવુ યોગ પ્રાણાયામ અને ધ્યાન કરવું શરીર અને મન બન માટે ખૂબ ફાયદાકારક છે.
સરસ કયો છો તમે ઘરમાં હળદર આદુ તુલસી અજમો. જીરું જેવું વસ્તુઓ પણ ઉપયોગ હોય છે.
જરૂર હલદર સૂજન ઘટાવે. તુલસી રોગ પ્રતિકારક શક્તિ વધારે આ આધૂમ પાચન પાચનમાં મદદ કરે અને અજમો પેટ માટે ખુબ સારું માનાય છે.
સારું જ સાચું કહે છો તમે આજકાલ નાની તકલીફમાં પણ લોગ તુરંત ગોલી ખાઈ લઈ છે.
એ યોગ નથી નાની તકલીફમાં જીવનશૈલી સુધારવી જરૂરી છે ન. પરંતુ ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ જરૂર લેવી છે. એટલે
સરસ કેસો આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા બનેની પોતાની જગ છે.
બિલકુલ બંને નો યોગ સમય યોગ્ય ઉપયોગ કરવું એ
આયુર્વેદમાં રીધુ અનુસાર જીવન જીવવાની પણ વાત કરાય છે ને
હા ગરમી વર્ષા અને શિયાલા અનુસાર ખાનપાન બદલવું જોઈએ એથી શરીર સંતુલિત રહે છે
સાચું કહ છો તમે આજની વાત સાંભળ સાંભળવી ને લાગે છે કે આયુર્વેદ ફળ દવા નથી પણ જીવન જીવવાની કલા છે
એકદમ સાચી વાત જો આપણો રોજ થોડી થોડી સાવધાની રાખીએ તો સ્વસ્થ જીવન જીવી શકીએ
સાચું કયો છો તમે પાંચમ વખત આપણે આયુર્વેદિકના મૂલ વાથી કરી રહી આજે થોડું ઘરંધું ઉપાય અને સ્વસ્થ જીવનશૈલી વિશે વાત
મને એ જે સાંભળવાની ઈચ્છા હતી ઘરમાં જે વસ્તુઓ હોય એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરાય
ના સાચું જો સામાન્ય શરદી ઉધરસ હોય તો ગરમ પાણી પીવાનું તુલસી અને આદુનો ઊઠો ઉપયોગ કરવાનો આરામ પણ ખૂન ખૂબ જરૂરી છે
હળદરવાલું દૂધ પણ લોકો ખૂબ પીવે છે
હા હા હલદરું ખૂબ ગુણકારી માનવામાં આવે છે પરંતુ કોઈ પણ વસ્તુ બધાને પરમાણમાં લેવી યોગ નથી
પાચન માટે શું કરાય
સમય પર ભોજન કરવું ખૂબ ચાવીને ખાન અને જમ્યા પછી થોડું ચાલવું આ બધું પાચન માટે સારું મનાય છે
આજકાલ તનાાવ પણ ખુબ વધી ગયો છે
એના માટે યોગ પ્રાણાયામ થ્યા અને સકારાત્મક વિચાર ખૂબ મદદ બને છે મન શાંત રહે જે તો શરીર પણ સ્વસ્થ રહે છે
ઊંઘ કેટલા લોકોને પૂરી નથી મળતી
સમયપ સુવું અને સમય પર જાગવું ખૂબ જરૂરી છે રાતે બહુ મોડું સુધી મોબાઈલ જોવાનું આથી છોડી છોડી જાય
પાણી પીવાની પણ કોઈ રીત હોય
હા સરસ કસોમ લિવ્સભર જરૂરત પ્રમાણે પાણી પીવાનું બહુ ગરમ અથવા બહુ ઠંડુ પારવાહક પીવું
વડીલો કહે છે મોસમ અનુસાર ભોજન બદલવું જોઈએ
બિલકુલ સરસ કસ રઋતુ અંદર તો રીતુ અનુસાર એ ફલ, શાકભાજી અને ભોજન લેવાથી શરીરના અનુકૂળતા માટે છે.
શું બધા રોગી ફક્ત આયુર્વેદિક ભી ઠીક થઈ જાય
ના એવું માનવા યોગ નથી ગંભીર બીમાારિયા યોગ્ય ડોક્ટરની સલાહ અને ઉપચાર લેવા જરૂરી છે આયુર્વેદનો ઉપાય સમ દારીથી કરવાનું થાય છે.
એટલે સ્વ દવા કરવાની આદત સાચી નથી.
હા. કોઈ પણ દવા ચાહે આરોગ આયુર્વેદિક હોય કે બીજી. જાણકારી સલાહ વગર લેવાની યોગ્ય નથી.
બાલકો અને વડીલોની સાંભળવા પણ આ વાત લાગુ પડે.
જરૂર કયો જરૂર. જરૂર કે સો સંંતુલિત હાહાર. સ્વચ્છતા નિમિતમાં વ વ્યાયામ અને સમયસર આરોમાં પ્રબંધન. પ્રત્યેક ઉંમર ઉંમરમાં તે મહત્વપૂર્ણ છે.
આજની વાતથી મને ખુબ શીખવા મળ્યું.
મને પણ આનંદ થયો સ્વસ્થ જીવન માટે સારા વિચાર સાચો આહાર અને નિયમિત દિલચર્ચા આ ત્રણ વસ્તુ ખૂબ જરૂરી છે.
બિલકુલ પ્રભ આયુર્વેદિક આપણું શરીર સાથે-સાથે મન ઓર અને જીવનશૈલી સુધરવાની પ્રેરણા આપે છે.
બસ આજની વાત અહીં પૂરી કરીએ. આગલી મુલાકાતે આયુર્વેદના બીજા રસપંદ્ર વિષય પર વાત કરીશું.
આ વિષય એટલો વિશાલ છે કે જેટલુંમ શીખએ તેટલુંમ ઓછું લાગે છે.
બિલકુલ સાચુકઓ સો આયુર્વેદિક ક મુખ્ય લક્ષણ. ફલ, રોગ, દૂરવ વધુ નથી. પણ શરીર મન અને આત્માનું સંતુલન. ઝાડું પણ છે.
એક કારણે વડીલા હંમેશા કહે છે કે સાદુમ જીવન અને સાદુમ ભોજન સર્વોત્તમ છે.
હા સમય ચંપુ સમયસર સૂવું રોજ થોડી કસરત કરવાની. યોગ્ય કરવાના બુદ્ધિ આદતે ખૂબ યોગવાની છે.
આજના સમયામાં લો આ દવા જીવનશૈલી પર ઓછું ધ્યાન આપે છે.
સાચું કયો છો. શરીર સ્વચ્છતા ઘણી સ્વચ્છતા અને ભોજન શુદ્ધ બનાવે છે.
મને પણ આનંદ થયો અભે જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.